બોલ બે-બે બાયડી.
આપણે અવાજ આવે છે મારો?
મારોવા અવા
હા આવે છે બરોબર આપણે આજે શિક્ષણ વિશે વાત કરવી હતી થોડી શિક્ષણ ને કઈ રીતે જીવનમાં જરૂરી છે અને કઈ રીતે શિક્ષણ આપણું ભવિષ્ય સુધારી શકે છે તો મને તમે એવું કહેશો કે જે શિક્ષણ છે એ શિક્ષણ આપણા માટે ખુબ જ જરૂરી છે કારણ કે શિક્ષણ મેને આપણો જે પાયો દૂરો ગણવામાં આવે છે લોકો એવું કહે છે કે શિક્ષણ વ્યક્તિ જ્યારે સફળ બની શકે જય્યારે તેની પાસે જ્ઞાન હોય શિક્ષણ હોય એ માત્ર શિક્ષણ એક પુસ્તક્યુ જ્ઞાન થી હોતું. તમે પણ શિક્ષિત વિદ્યાર્થી હશો. તમે કેટલા સુધી ભણેલા છો? તમે કઈ ડિગ્રી પ્રાપ્ત કરી છે? તમે કઈ ડિગ્રી પ્રાપ્ત કરી હોય તો થોડી ઘણી માહિતી તેના વિશે આપો ને. કવલભાઈ.
એમના માટેની મુમફૂલી
થોડી ઘણી માહિતી આપુ. થોડી ઘણી તમે. હા, હું તમને પ થી મારા બીબીએ વિશે માહિતી જણાવી શકો. તમે મને થોડી માહિતી આપો, ખાલી બીએ વિશેની.
મુ થોડીક ની વધારે માહિતી આપું.
તો હું તમને જે બીબીએ વિશે માહિતી આપી શકું છું કે હું બીબીએ કઈ રીતે કરું છું. બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટન કહેવાય શે. બીબી એ એક પ્રોફેશનલ કોર્સ છે જેમાં બીબી એમાં તમને બિઝનેસ માર્કેટ વિ ફાઈનાન્સ વગેરે વિષ તમને ડિટેલિંગ શીખવામાં આવે છે હાલના સમ માં જે એકકાઉન્ટિંગ છે કોર્પરે અઉ ફ મેમેન્ટ છે તે બધું તમને શીખવામાં આવે છે કે કઈ રીતે પ્રોડક્ટને ડેવલપ કરવી કઈ રીતે પ્રોડક્ટને તમે જે પ્રોડક્ટ બનાવો છો કઈ રીતે માર્કેટમાં ચાલશે કે નહી ચાલે એટલે કે જે બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ છે જેને ફ્યુચરમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે પોતાનું જે બિલ્ડઅપ કરી શકે છે પોતાનું જે પ્લાન બનાવી શ પોતાનું ફ્યુચર પણ બનાવી શકે છે. એવા ઘણા બધા પ-પાયાના કારણે ને આ બી-બી-બીબીએ માતે આપડે ઘણી બધી શીખ લઈ શકીએ છીએ જેમ કે, આપણે તમે, સા-સાચી છે. મારી વા
ને આઈટીઆઈની મુ તમને માહિતી આપી શકુ. ઝેમ તમે મને બીબીઆઈની માહિ ઈ આપે મૂમનું એક આઈટીઆઈ મે કરી શકી છે. મુ તમને આઈટીઆઈની માહિતી આપું એમ કે જે મ કે આપડે મુ આઈટીઆઈ કરી રહ્યો શુ ને લેમ અલગ-અલગ ક મ ન નોકરી હોય છે. જેમ કે રેલવેની અંદર નોકરી કરી શકે સારી રીતે. જેમ કે અલગ એવો કોર્સ એમો હોય છે, ઇલેક્ટ્રિકનો કોર્સ હોય છે. જેમ કે ઈકોનોમિકનો કોર્સ હોય શે, પછી મેકેનિકલનો કોર્સ હોય શે. એવા અલગ-અલગ કોર્સ હોય છે, એવી રીતે આપડે અલગ-અલગ કોર્સ કરતા હોય છે. જેમ કે તમે મને બીબીએ ની વાત કરી. જેમ કે, મુ એવી રીતે આઈટીઆઈની વાત કરું, જેમ કે અ તેમાં અલગ-અલગ તેમાં આમા માર્કેટિંગમાં આવતું હોય છે. જેમ કે, હન. મારી અમ મુ જે આઈટીઆઈ કરું છું ન એમાં નોકરીની વાત આવે છે. જે જેમ કે એવી નોકરી એવી હોય છે ને, તમે સારી રેલવેની અંદર ભરતી પડતી હોય છે. કંડક્ટરની ભરતી પડતી હોય છે, જે આઈટીઆઈની સલ્ટી ઉપર ત્ર તમે પણ એનું ફોર્મ ભરી શકો છો. જેમાય એમ મારું પફોર્મન્સ એવું હોય છે, જેમ કે મુ મુ આઈટીઆઈ કરી રહ્યો છુ જ મન કે મે હાલ રેલવેની અંદર ફોમ ભરાયું છે. મારા અંદાજે મુ એવું મુ તૈયારી કરીશ કે મુ સારા રેલવેની અંદર મુ નોકરી લાગી જઈશ. તો પણ એમાં મારું સારું જીવન સેટ થઈ જશે. પછી મુ સારી નોકરી કરી શકશું. અને મર વધારાનું મુ જે હા, હું કરું છું. પણ એ નઈ કરી શકું, જેમ કે મુ વધારે ડ ગુડીને મહેનત કરું છું. એમ કરી નઈ શકું. જેમ કે માર હા, વધારે થાકલો આવે છે એવી રીત મુ મહેનત ની કરી શકું. જેમ કે, મુ એવું એ પરમાણે મુ મહેનત કરતો હોય છું, જેમ કે મુ સારી રીતે આગળ અ આઈટીઆઈ આગળ એવું ઘણું ને શીખવા મળે છે. જેમ કે, આપણે ઈકોનોમિકની અંદર આપડે કોર્સો આવે છે. જેમ કે, એમાં એવો મિકેનિકલનો મ કોર્ષ આવે જેમ કે ઇલેક્ટ્રિકનો કોર્સ આવે છે, એવો કોર્સ અલગ-અલગ કોર્સ આવતો હોય છે. જેમ, મે ઇલેક્ટ્રિકનો મે પણ એક કોર્સ કરી ચુક્યો છું. જેમ કે, આપડે વાયરિંગમાં અંદર જે અ લાઈટ આવતી હોય છે કરંટ આવતું હોય છે જે વીજળી આવતી હોય છે એમ અલગ અલગ રીતે એ કરંટ આવ તા હોય છે જેમ કે ઝાટકાનો કરંટ આખો અલગ હોય જેમ કે આપડે ઝાટકે હડીએ તો આપણ છોડે કરંટ આવે છોડે કરંટ આવે
બરોબર છે તે ઘણા ઘણા કરંટો કરંટની કરંટ ની વાત કરી તો મને એ વાત યાદ આવી કે જે તમે આઇટીઆઈમાં હાલ કોર્સ કરો છો જે એક વાયરિંગ ના વાયરિંગમાં એક એવો કોર્સ છે કે જેમાં તમને લોકો જે વાયરિંગ કરતા હોય ને તે લાઈટ ચાલુ હોય છતાં પણ તેમને કરંટ નથી આવતો તમે જોયું હશે કે તે એક તો વાયરને અડેને, લાઈટ તો ચાલુ છે કમ્પ્લેટ કરંટ પણ આવે છે. પણ તેમને કરંટ નથી આવતો એનું કારણ શું ખબર? કે જે રીતે જે વાયરિંગમાં શીખેલા છે કે, આ વાયરને અડવાથી લાઇટ ચાલુ હોવા છતાં પણ કરટના આવે, કે બે બેય ભેગા તો આ વાયરને અડીએ તો જ કરંટ આવે. જેમ કે આપડે જમીન સાથે જોડાયેલા હોઈએ, તો આપડે અર્થિંગ અડે એટલે આપડને કરંટ આવે એટલે જ એ તમે આઈ આઈટ કરો છો તેમાં તમને સ્કીલ મેળવો છો એક જેના કારણે તમારે ખાલી નોકરી પૂરતી સ્કીિલ નથી તે તમને નોકરી ના મળે છતાં પણ તમે તમારું ફ્યુચર કરિયર બનાવી શકો છો અને તમારા કરિયર કરયર કરિયર તમારું સેફ જ રહે કારણ કે તમારે કશું ચિંતા કરવાની જરૂરી ના રહે કારણ કે જેમ કે તમે વાયર વાયર મેનનો કોર્સ કરો હવે માની લો કે તમે વાયર મે નો કોર્સ કર્યો એક વર્ષનો કોર્સ છે એટલે હવે તમે વાયરિંગતો આવડી ગયું હવે કોઈ કંપની તમને નોકરી આપે કે ના આપે તમને કશું ફરક પડવાનો નથી તમે હવે પોતાનું સ્ટાર્ટઅપ બિલ્ડ કરી શકો છો કે તમે હવે ઓનલાઈન વેબસાાઈટ બનાવી શકો છો ઓનલાઈન વેબસાાઈટ બનાવી પછી તેને પબ્લિશ કરી શકો કે તમે તમે મને કોન્ટેક કરો કે તમે વેબસાાઈટમાં ફોર્મ ભરી તમે મારી સાથે કોન્ટેક કરી શકો છો અમારી ફેસિલિટી જે વાયરિંગ કરવાની ફેસિલિટી વિશે માહિતી મેળવી શકો છો અમે કઈ રીતે વાયરિંગ કરીએ છીએ પછી કઈ રીતે તેને ફિનિશિંગ આપીએ છીએ એવી બધી જે તમે હા માહિતી તમે આપી તમારી જે સ્ટાર્ટઅપ બિલ્ડ કરી શકો છો તમે એ હાલના સમાનામાં જે ટેકનોલોજી કે એઆઈનો ઉપયોગ કરીને પણ ઘણા ફાયદા મેળવીને તમારી વેબસાઈટ ડેવલોપ કરી અને પોતાની વેબસાાઈટે ઇન્ટરનેટ પર પબ્લિશ કરીને તમે ઘણી બધી માહિતી મેળવી અને આ જે વાયર મેના કોર્સ ની જે બિઝનેસ શરૂ કરી શકો છો અને તમે
હા પણ તમારી પણ વાત સાચી છે જેમ કે મ મારી તમે અલગ અલગ રી તે તમે વાત કરીને એવી રી રીતે હું મારી વાત કરી શકું માર જે મારા ભાઈ જે આઈટીઆઈ કરી છે ને એ એવી રીતે આઆઈ કરી છે જે મેકેનિકલ નો કોર્સ કર્યો છે જેમ મારે બાજુ જે ગામ આવેલું છે ગામ ન નામ આગથળ છે આગથળ ની અંદર જેવો એવો જે અરા શંકરભાઈ ચૌધરી એવા હોય છે કે જેમ એમનો પ્લાન્ટ બનાવ્યો છે એવો પ્લાન્ટ બનાવ્યો છે સીએનજી ગેસ ન જે સીએનજી બાયો સીએનજી ગેસ આવે છે જે ગોબર ગેસ ગેસતો હોય એવ ગેસની અંદર જે અલગ અલગ જે આવતા હોય છે અલગ અલગ કામ કરવામાં આવતા હોય છે જેમ કે મારો ભાઈ ત્યાં કામ કરે છે ત્યાં પણ કામ અરવ ના આવતો નથી પણ ત એવું કામ કરતો હોય છે કે જે મેનેજર તરીકે જે આઈડિયા કરી લીધી ત્યાં પણ ત થઈ ગયો પ્રાઈવેટ લિમિટેડ કંપની છે પણ તે સારો પચીસ હજાર જેવો પગાર છે પણ એમનુ ન આખું જી થઈ ગયું જેમકે પ્રાઈવેટ કંપનીમાં જે વજુતમ પ્રમાણમાં જે પગાર આપતા હોય છે જે પ્રાઈવેટ કંપની છે પણ ધીરે ધીરે હા હા કામ કરે છે કામ કરે છે પણ એવું કામ કરે છે જેમ કે તે તેની પા પા જે પંદર કે વીસ જાય તૅ નીચે કામ કરતા હોય છે તેની નીચે કામ કરતા હોય છે જેમ કે હા કામ સારું છે પણ જે બાયો સીએનજી ગેસમાં જે જે વાલ આવતો હોય છે જે વાલમાં ગેસ ભરવાનો પછી ગેસ બનાવાનો જેમાંથી એ ગોબર માંથી જે કચરો કાઢવાનો કચરો કાઢીને પછી જે કાંકરા હોય છે કાંકરા કાઢવાના એવી રીતે અલગ અલગ રીતે કાઢવામાં આવતા હોય છે એવી રીતે અલગ અલગ કાઢીને પછી જે અલગ અલગ રીતે એનું શુદ્ધ રીતે જે ગેસ પણનાવામાં આવે છે તે બાયો સીએનજી ગેસ ભરે છે જે બાયો સીએનજી ગેસ કયા કયા વાહનોમાં જેમા ખરાબ આવતો જેમ કે સીએનજી ગાડીઓ છે એમાં ભરવામાં કામ આવતુ હોય છે રિક્ષા છે એમાં ભરવામાં કામ આવતુ હો છે સીએનજી છોટા હાથી છે આમાં કામ આવતું હોય છે એવી રીતે અલગ અલગ ભરવામાં કામ આવતુ જેમ બીજા દેશો પણ સપ્લાયર કામ કરવું હોય તો પણ ત્યાં પણ થઈ શકે.
તમારી વાત એકદમ સાચી છે તે હા તમ માહિતી આપો. કે બાયો સીએનજીી કીટ સીએનજી છે પીએલજી છે જે પેટ્રોલિયમ ગેસ પણ આવે છે પછી સીનજી આ બધું છે ને તમામ પ્રમાણનું જે વસ્તુઓ બને છે એ તમે જે તમારો ભાઈ આઈટીઆઈ કરીને જે તમે જે હાલ નોકરી કરે છે તે ખુબ સારી વાત કહેવાય. કારણ કે જે આઈઆઈટી કરીને નોકરી મેળવવી ખુબ મોટી વાત છે કારણ કે તમારો ભાઈ હ તમે વાત કરી કે તમારી તમારા ભયના અંદરમાં પચીસ લોકો કામ કરે છે તમારા ભયના અંદર જે સ્કીિલ ડેવલપ કરી છે આઈટીઆઈ અને તમારા ભયે જે મહેનત કરી છે આ તેનું પરિણામ છે. એટલે કે હવે તમને વાત ના કરી કે સીએનજીની એલપીજી એ બે પ્રકારના ગેસ કે પેટ્રોલિયમ સાધનો છે. તે આ બધું શામાંથી બને છે કે આ બધું જે ક્રૂડ ઓઈલ માંથી બણે છે આ ક્રૂડ ઓઇલ તમે જોયું હશે કે ઘણું હુતો નથી જે પ્રતિ બેલર ના કઈક ડોલર છે એટલે એ જે કુઙ ડોલર માંથી જે ડીઝલ બને છે પછી એમાંથી પેટ્રોલ બને પછી એમાંથી સીએનજીી ગેસ બને પછી એલપીજી એલપીજી ગેસ મળે પછી એવા અનેક અનેક જે ધાતુઓ અને અનેક અનેક પ્રકારની જે પેટ્રોલિયમ પદાર્થો બને છે તેના વે જેમ કે પેટ્રોલ બને છે તો પહેલાના સમયમાં જે જારે સઠ એકસોને દસ ડોલર જે બેલર મળતું હતું. ત્યારે ભારતમાં જે પેટ્રોલ નો ભાવ સો દોઢસો રૂપિયા એવું કઈક હતું અને અત્યારના સમયમાં જે અડસઠ બેલર થઈ અડસઠ ડોલર બેલર પરથી બેલર જે ભાવ થઈ ગયો જેના કારણે હવે સરકારે ભાવ ઘટાડવાની જગ્યાએ ભાવ વધારી દીધા છે ખૂબ મોટા પ્રમાણમાં ભાવ વધારી તેના પર જે આપણે નિયમ લાગુ કર્યો છે કે હાલમાં જે હવે ડીઝલ નો ભાવ વધી રહ્યો છે કારણ કે જે હાલમાં જે આપણે સ્ટેટ ઓફ હોય હા હ જે સ્ટટ વો છે જે અમેરિકા એ અને જે આ ઈઝરાયલ બંધ કરી દીધો તેમના યુદ્ધ વચ્ચે કારણ કે તેના કારણે આપણા ભારતને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે તેના કારણે જે સ્ટેજ હોર્મો બંધ થઈ ગયો જેના કારણે હા ક્રૂડ ઓઇલ હા ક્રૂડ ઓ લ બંધ થઈ ગયું છે તેના કારણે ઘણું નુકસાન થાય છે હા બરોબર છે તમે પણ પેટ્રોલ પંપે કામ કરેલી મને માહિતી છે હા બોલો તમે થોડી ઘણી ત્યાં હા હા બોલો.
હા હ એ પરમાણે કહેવા માંગુ છું જેમ કે હું અંદર કામ કરી રહ્યો છું પેટ્રોલ પંપ ની અંદર હું કામ કરીને પણ આવ્યો છું તેમાં અલગ અલગ રીતે મને જોવા મળ્યું જેમ કે તમે વાત કરી ક્રૂડ ઓલ ક્રૂડ ઓલમાં જે ડીઝલ બને છે. પેટ્રોલ બને છે પછી જેની અંદર અ પાવર પેટ્રોલ આવે છે પાવર પેટ્રોલ બને છે એમ અલગ અલગ વધુ ધાતુઓ પડે છે જેમ કે પેટ્રોલ વસ્તુ છે એ ધાતુ છે જે ધાતુની અંદર જે પદાર્થ આવે છે પદાર્થ પદાર્થ બને છે જેમ કે ડીઝલ છે ને એ તેલમાં ગણાય તેલ તેલ એવું હોય છે કે જેમ કે મોટા મોટા ટ્રકો છે પછી ટટેક્ટર છે એ પછી મોટા મોટા સાધનો છે એમાં ડીઝલ વપરાવામાં આવે છે જેમ કે પેટ્રોલ ની ગાડીઓ છે તે પલેટ્રોલ વાપરવામાં આવે છે જેમ કે જે મોટી સારી પરફોર્મન્સ ગવાળી
તમે જે તમે જે પેટ્રોલ પંપમાં હતા તમે જે પેટ્રોલ પંપમાં હતા ત્યાં જે નફો અને જે કઈ રીતે તને પ્રોફ મળતું અને જે પ્રતિ જે ડીઝલ આવતું તેમાં કેટલોું નફો હતો તમને ડીઝલ ને પેટ્રોલમાં
ફો થ કે તમારી પણ વાત સાચી છે જેમ કે તમે મને વાત કરી કે ચટલો નફો થતો હતો મને એટલો નફો થતો હતો કે જેમ કે મારી અંદર માહિતી પોતાની આપી શકો જેમ કે મારી પાસે પેટ્રોલ પંપ છે તમે કારણ કે મારા જોડે ડીઝલ કે પેટ્રોલ ભરાવાો આવો જેમકે તમે મારા જોડે દસ લીટર પેટ્રોલ નાખાવા આવ્યું તો મને એક પ્રતિ લીટરે મને ચાર રૂપિયા મળે છે તો મને દસ લીટરે ચાલીસ રૂપિયા મને ચોક્કસ મળતા હોય હા ચાલીસ રૂપિયા મને ચોક્કસ મળતા હોય છે જેમ કે મારું સેલિંગ એટલું હોય છે જેમ કે બરોબર સેલિંગ એટલું હોય છે જેમ કે એ પંદરસો થી બે હજાર લીટર કે અને ડીઝલ નું સેલિંગ હોય છે કે ત્રણ થી ચાર હજાર લીટર
બણવો હોય આપણે તો જરૂરી શું કામકાજ લાગે જે કયા કયા ડોક ોુમેન્ટ જોએ શું શું માહિતી જોએ જેના કારણે આપણે પેટ્રોલ પંપની શરૂઆત કરી શકીએ થોડી ઘણી તમારી પાસે